હાલો. તો તમને મારો અવાજ આવી રહ્યો છે?
હા એકદમ ક્લિયર આવી રહ્યો છે. શો તમને મારો અવાજ આવી રહ્યો છે?
હા તમારો વાચ પણ મને એકદમ ક્લિયર અને સ રીતે આવી રહ્યો છે. તો હું તમને અત્યારે વાત કરવા માંગુ છું. કે તમે અત્યારે જોવો છો કે ઘણા બધા લોકો છે કે પાણી ને વેળચી રહ્યા છે. અને જેના કારણે પાણીની માત્રા અત્યારે તમે જોવા જાવ તો ઘણી બધી ઘટી રહી છે. અને જયારે વરસાદ ન આવ્યો હતો. અને વરસાદ અત્યારે તો આવે છે એ ખુબ જ સારી વાત છે. પરંતુ જયારે વરસાદ ન આવ્યો હતો. ત્યારે તમે જુઓ તો એકદમ દુકાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ હતી. જમીનમાં જરાક પણ પાણી નતું જેના કારણે તમે અત્યારે જોઈ જ શકો છો કે દિવસ આખો કન્ટિન્યુ વરસાદ આવ્યો. પરંતુ જમીનમાં બધું પાણી પચી ગયું જરાક પણ કેટલેક પાણી ભરાતું નથી. કારણ કે જમીનને પાણીની ખૂબ જરૂર હતી. તેને બધું પાણી શોષી લીધું. અને જયારે તેને તરસ ભાંગી ત્યારે તે બધું પાણી ભરાવા લાગી ત્યાર સુધી જરાક પણ પાણી આપણને જોવા નતું મળતું. તો તે આપણા માટે ખુબ જત કહેવાય છે. તો આપણે સમજવું જોઈએ કે જો આપણને જરૂર ન હોય તો આપણે પાણી વેળખવું ના જોઈએ. આપણે પાણી નો બચાવ કરવો જોઈએ. અને પાણીનો સચોટ રીતે ઉપયોગ કરવો જોઈએ. તમારું શું માનવું છે આ બાબતે?
તમારી વાત સાચી છે. જેમ આપણે પાણી નું રક્ષણ કરશું. એ રીતે આપણું જેમ આપણે પાણી રક્ષણ કરશું. એજ આપણી મહત્વની વાત છે. અને આપણે આપણાના હમણા ના વ્યક્તિ કેવા છે. પાણી નું ગમેતેમ વેરફી નાખે છે. અને જેથી કરીને પાણી ન બચાવણ કરવા કરતા એ પાણીને ગમે ત્યાં ઇસ્ટેમાલ કરે છે. જેથી કરીને આપણે પાણીને જંચો. ઉપયોગ હોય ત્યાં જ પાણીનો ઉપયોગ કરવો જોઈએ. જે વેડફી નાખે છે. એ આપણે માટે બેદર કારક કેવાય છે. અને આપણે જાણનું છું કે પાણી આપણા માટે કેટલું કિંમતી કહેવાય છે. પાણી ના હોય તો આપણે ના હોય તેવું હોય છે એટલે જેથી કરીને આપણે જ્યાં પાણી વરી જ્યાં ઉપયોગમાં આવતું હોય ત્યાં લેવું જોઈએ જેથી કરીને આપણે પાણી નો બચાવ કરી શકો. આપણે પાણી બચાવ કરીશું તો આપણને જીવનશૈલી જેમ કે પાણી વગરતા આપણને નથી ચાલતું જેમ કે તમે જાણો છો કે આપણને પાણી ન કેટલું મહત્વનું છે એ તમને પણ ખબર છે અને મને પણ ખબર છે અને બધા લોકો જાણે છે પણ તે છતાં લોકો મોસ્ટ ઓફલી પાણી વેરથી નાખે છે ગમે ત્યાં યુઝ કરવાનું ના હોય ત્યાં પણ યુઝ કરી નાખી અનેને જ્યાં યુઝ કરવાનો હોય ત્યાં કરો નહી કોઈ ના નથી પણ જ્યાં યુઝ કરવાનો હોય ત્યાં જ કરો.
તમારી વાત તમે જેમ કહ્યું તેમ તમારી વાત એકદમ તમારી વાત.
તો તમારે આ બાબત પર વધારે ધ્યાન આપવું જોઈએ એ રથી કરીને શ અને જેમ કે વરસાદની સિઝન ચાલી રહી છે આપણે પાણીને જેમ બચાવ કરીશ અને આપને જે અંદર આપડે અંડ ગા હમને તો બધી બધી ટેકનોલોજી આવી ગઈ છે જેથી કરીને આપણે પાણી નો સંગ્રહ ગમે તેવી રીતના કરી શકે છે જેમ કે તમે જાણો છો. નીચે આપણે કોદીને પણ પાણી ન અ બચાવ કરી શકે અને આપણે પાણી ઇસ્તેમલ કરી શકીએ તમારે શું કેવું તમારી બાજુ એવું ચ કઈ ચાલી રહ્યું છે.
તમારી વાત એકદમ સાચી છે અત્યારે તમે જેમ કહ્યું તેમ અત્યારે આપણે જે વરસાદના પાણીનોો સંગ્રહ આપણે જે અંદર જમીનમાં ઘણો ઊંડો ખાડો ખોધીને અથવા કુવાઓ દ્વારા કરી શકીએ છીએ તો અત્યારે હું એ કેવા માંગુ છું કે અત્યારે તમે જોવા જાવ તો ઘણા લોકો છે ઘણા લોકો છે. જે કુવાઓને કુવાઓને પૂરી દે છે અથવા કુવાઓ ન નષ્ટ કરી નાખે છે તો તેઓએ આવું ન કરવું જોઈએ તેઓએ સમજવું જોઈએ કે અત્યારના આગળના જે કુવાઓ ફોી ગયા છે આપણા પૂર્વજો જે આપણા માટે કરી ગયા છે તે આપણું સારું જ વિચારીને કરી ગયા હશે પરંતુ અત્યારના લોકો એવું કઈ સમજી જ નથી રહ્યા તેને કે કુવો જો તેમના આંગણામાં રહેશે તો તેઓના જે ઘર બનાવ્યા છે તેની ફેસિલિટી ઓછી થઈ જશે અથવા તો તેમનું વેલ્યુ ડાઉન થઈ જશે પરંતુ એવું નથી. આગળ ના લોકો સમજાવતા જ હતા કે જો આ આગળ જતા આપણને પાણીની સમસ્યાઓ આવશે તો કુવામાં જો આપણે પાણી જો સેવ કરીશું બચત કરીશું. તો તે જ આપણને કામ આવશે તો. આપણે જે વરસાદના પાણીનો છે તે ઘણામાં ઘણો સંગ્રહ કરવો જોઈએ અને આપણે તેનો ફાયદો ઉઠાવવ જોઈએ અત્યારની તમને વાત કરું તો ગેરફાયદાઓમાં તો મારો જો એક ફ્રેન્ડ છે તેના પપ્પા અત્યારે રા અમે જયારે સાંજે ક્રિકેટ રમીને આવીએ છીએ. ત્યારે રસ્તા ઉપર પાણી છાટછાટ કરે છે અને તેમને અમે કહ્યું કે તમે આવું કેમ કરી રહ્યા છો. તો તેઓ કહે છે કે અમે પાણીનોો વેરો ભરીએ છીએ તો અમે અમારી મરજી અમે જ્યાં પાણી વેળવીએ. ત્યા પરંતુ તેઓએ સમજવું જોઈએ કે પાણીનો વેરો તો બધા જ ભરે છે તમે પણ ભરો છો હું પણ ભરો છો, આપણે બધ જ ભરીએ છીએ પરંત આપણે પાણી ન વેળખવું નથી રહ્યું આપણે પાણી વેળખવા માટે નથી વેરો ભરતા જો તેઓને યુઝ કરવાની જરૂર ન હોય તો, તેઓ જે આંગણામાં છાંટે દેશે અથવા રસ્તાઓ ઉપર છાંટે છે. તો તેને લીધે ઘણા લોકોને મુશ્કેલીઓ પણ પડે છે, તમે જોવઓ જ છો કે રસ્તા ઉપર પાણી છંટવાથી રસ્તાઓ ચીકણા થઈ જાય છે, જેના કારણે પડવાનો ભય ખુબ જ વધી જાય છે. તો તેઓએ સમજવો જોઈએ કે તેઓ વેરો ભરે છે, તે તો કઈને વાંધો નથી બધા જ વેરો ભરે છે તે સારી વાત કહેવાય છે, પરંતુ આમ પાણીનો વેડફવો ન જોઈએ ઘણા લોકો જે છે. જે સરકારી માંથી સરકારી માંથી જે ટાંકી માંથી પાણી આવે છે તેનાથી કપડાં ધ હોય છે, અને પોતાનું જીવનનું ગુતરાન કરે છે, તો તેઓએ સમજવું જોઈએ કે એવા લોકોને પાણી ની ખુબ જરૂર છે, તો તેઓ શાંતિ થી વાપરે પાણી તો કોઈ કશું નથી બોલતું પરંતુ આવું પાણી વેળવવું ના જોઈએ તમારરે શું માનવું છે, આ બાબતે
તમારી વાત સાચી છે, તો જાણો છો કે તમે આપણે જ્યાં આપણે પાણી ન ઇસ્માલ કરવો જોએ ત્યાં જ કરવો જોએ જેમ કે તમે કુદરતી રીતે આપણને જે પાણી ન આપણને જે મળ્યું હોય તે આપણે તે રીતના યુઝ કરવો તો આપને કોઈ વાંધો નથી અને, જે આપણે પાણી નો બચાવ ના કરી શકી છું તો આપણે કેવી રીતના જીવશું પાણી એ આપણું જનનું જીવન છે. આતે પક્ષીઓ માટે પણ તમે જાણો છો, કે હમણા ગરમીની સિઝન હતી જેમ કે તમે જાણો છો કે એમાં આપણને પાણીની ખડી ઘણી અ ઘણી બધી તકલીફો પડી હતી. કેમ કે તમે પાણીનું ના હતું, ત્યારે આપણે ગમે ત્યારે પાણીના ટેન્કરો ટેન્કરો મંગાવવા પડે અને તે છતાં પણ આપણને પાણીનું ઘણ વ્યથા વ્યર્થ કરવા પડે અને, આપણને પાણીનો ઘણો અ સામનો કરવાો પડે અને, એ પાણી વગર આપણું કશતું જ નથી કામ ચાલતું જેમ કે તમે જાણો છો કે આપણે નાની, નાની વસ્તુઓ જેમ કે પાણી વગેરે આપડું ખાવાનું નથી બનતું પાણી વગર આપડું પેલા જીવન સીધી જ નથી ચાલતી અને, તેમ તેમ છતા તમે જાણો છો, કે પાક પાક માટે પણ આપણને પાણી ન વધારે પડતી જરૂું પડે છે. એમાં વેડફી નાખો તો, કઈ બા કઈ નથી પણ બીજા યુઝમાં તમે કરો છો જેમ કે હમ તેમ હમને કારો ધોવામાં ઇસ્માલ કરે છે, અને ગમે તે બાબતોમાં પાણીઓનો વેરફેર કરે છે, તે આપણી બાબત ખોટી છે. કેમ કે આપણે પાણી નો બચાવ કરીશું એટલે આપણે જીવનશલી છે. કેમ કે તમે જાણો છો, કે પાકમાં વધ વધાર પડતું પાણી ન જોઈએ છે, અને પાકમાં પા્કમાં ફ અને આપણે ખાસું કેવી રીતના અને એ રીતના આપણે પણ વિચારવો છએ અને લોકોએ પણ વિચારવું જો અને, આપણે જાગૃત ખ જોઈએ પાણી બાબતમાં અને આ બાબત આપણે વધારે પતિ ધ્યાન આપખવી જોઈએ જેથી કરીને આપણે પાણીનો સંગ્રહ કરીને આપણે પાણી બચાવીશું કેમ કે આપણેે ડેમો ઉઊભા કરીને આપડે ડેમો નો સંગ્રહ કરીને આપણા પાણી ન, બચાવ કરી શકાય છે. કેમ કે એ બાબતે આપણે સરકારે પણ, વધારે પડતી ધ્યાન આપવું જોઈએ અને આપણે ડેમો ન રજૂઆત કરીને આપણે, ડેમો ઉઊભા કરવા જોઈએ જેથી, કરીને આપણા ડેમથી પાણી એ, ન આપણે સંગ્રહ કરીને આપણે જ્યાં જરૂર હોય ત્યાં આપણે તે, પાણીને આપણે વિસ્થાપિત કરીને આપણે ત્યાં, આપણે મોકલી શકી. ગામના વ્યક્તિઓને આપણે પાણીની વ્યવસ્થા કરીને આપણે પાણીનો આપણે, આપી શકીએ અને તે એ, વસ્તુ આપણે કરી શકાય તે તમારે શું ક બબર ન
તમે જેમ કહ્યું તમે આમ પાણીનો આપણે વિસ્તાર પણ કહી શકીએ અને જેમ તમે કાર ધોવાની વાત કરી જે એક મારો એક ફ્રેન્ડ છે તેના સસરા ની કાર ધોવાની ટોપ ચાલી રહ્યું છે તો અમે તેમને કહ્યું હતું કે જેમ તમે પાણી ધોથી કાર ધોવો છો અને જે પાણી તમે વેડ નાખો છો તો તેને તમે રીસ્ટોર કરીને પાછો યુઝ પણ કરી શકો છો તે બધી અમે યુવતિઓ તેમને બતાવી હતી અને તેમણે તેનું પાલન પણ કર્યું હતું અત્યારે તેમને અમે કહ્યું હતું તો કે તમે આજે પાણી ધોઈને જે તમારું ગટરમાં જતું રહે છે તો તેની જગ્યાએ તમે એક સ્ટોર કરવા માટે કંઈક ખોદાવીને તેમાં તમે સ્ટોર કરી શકો છો જેથી કરીને તમે તેમાં ક્લિનિંગ મોટર નાખી દેશો તો તે જ પાણ પાછું તમે રિસ્ટોર કરીને તમે તેનાથી જ કાર ધોઈ શકશો જેથી કરને તમારે વધારે પાણી વેળખવું ના પડે અને આપણે પાણી નો પણ બચત કરી શકીએ અને તેમણે તે બધી પ્રક્રિયા ઇન્સ્ટોલ કરી હતી અને તે બધું કર્યું પણ હતું તો જે બધા કાર ધોવા વાળા બધા યુવકો જે બધી દુકાનો ચાલી રહી છે તો તેમણે સમજવું જોઈએ કે આ બધું કરીને તેઓ પાણી બચાવી શકે છે જેથી કરીને જે પાણીનો વ્યય થઈ રહ્યો છે તે થતાં બચી શકે છે અને તેઓ સારી રીતે પોતાનો ધંધો પણ ચલાવી શકે છે અને તેમને વારે વારે પાણી પણ નહી ભરવું પડે અને તેમને વારે વારે પાણી માટે કોઈને કહેવું પણ ના પડે અત્યારે તમે જોવા જાવ તો પાણી ખુબ ઘટી ગયું છે જેના કારણે ઘણા બધા જે કારવોસ વાળા છે તેઓનો ધંધો ઠપ થઈ ગયો હતો તો તેના લીધે તેમણે દુકાન છ થી ત્રણ થી ચાર મહિના બંધ રાખવા પડી હતી તો તે ખુબ જ દુઃખદ કવાય છે તો આપણે જોવા જઈએ તો તેઓ જો આવું કરશે તેઓ રિસ્ટોર પણ વારે વારે કરીને જ જો જોશે તો તેઓ અઠવાડિયામાં એક વાર પાણી બદલવાનું રહેશે અને તેઓને ખુબ ફાયદો થશે અને અત્યારે તમે જોવા જાવ તો જે આપણા નદી નાળાઓ છે તેમાં પણ લોકો કચરો ગમે ત્યાં નાખી જાય છે જેના કારણે માછલીઓને ખુબ નુકસાન થાય છે તો તેના લીધે પાણી ચોખ્ખું નહીં હશે તો ઘણા લોકોને નુકસાન થશે અને જો પાણી ચોખવવા ન હશે તો જે પ્રા પ્રાણીઓ જેીવો છે તેમને પણ ઘણું બધું નુકસાન થત તો લોકોએ સમજવું જોઈ કે આ ખુબ નુકસાનકારક છે તો તેઓ જો ગમે ત્યાં કચરો ન નાખે અથવા પાણીમાં કચરો ન નાખે તો તે સારામાં સારું રહેશે તો તમારું શું માનવું છે આ બાબત મા
તમારી વાત સાચી છે તમે જેમ કર્યો તો આપણા જે વ્યક્તિત્વમાં જે આપણા લોકો જ છે જે નદી માં કચરો ફેંકીને પાણીને પ્રદુષિત કરે છે પણ એ લોકો નથી જાણતા કે આપણા જડ એ જીવન છે એ લોકોને ખબર એ બાબતને વધારે પડતું ધ્યાન આપવું જોઈએ જેથી કરીને આ બાબતમાં આપડણે પાણીમાં કચરો ફેંકવાથી છેીએ દૂર પ્રદુષણ પાણીને પ્રદુષિત કરે છે અને માછલીઓને પણ તકલીફ પડે છે જેથી કરીને આપણે આ બાબત પર વધારે પરતું ધ્યાન આપવું જોઈએ અને આપણે આ આપણે જો આપણું પાણી નુ સાચવીને રાખીશું અને પ્રદુષિતને કરશો એ જ આપડને કામ આવવાનું છે જેથી કરીને આપને આ વસ્તુ પર વધારે ધ્યાન આપવું જોઈએ અને હમણાં મેં હમણાં ની વાત કરી રહ્યો છે આપડે ગરમીની સિઝન હતી ત્યારે આપણા વિસ્તારમાં તો પાણી નવસારી જિલ્લામાં તો પાણી મળી રહેતું હતું બાકીના ડંગર વિસ્તારમાં તમે જાણો છો કે પાણી ન કેટલી તકલીફ પડે છે તે લોકો કાથી કાંથી પાણી નદીઓમાં જાય છે અને તં સુવિધા નથી પ્રાપ્ત થ થતી તથી કરીને દે લોકો ઘણી તકલીફો સહન કરતા સહન કરવા પડે છે અને પાણીનો ખુબ ક્યાં કયાં જઈને પાણી લેવા માટે જાય છે, ત્યાં પણ પાણી પ એટલું બધું સારું નથી અને પ્રા પ્રદુષિત હોય છે. જેથી કરીને આપણે સમજવું જોઈએ કે આપણે પાણીનો ઉપયોગ જ્યાં ત્યાં ઇસ્માલ થતો હોય ત્યાં જ કરવો છે અને એ તમે બાબત જાણો, કે આપણે ટેન્કરોનો અ સુવિધાઓ પ્રાપ્ત નથી થતી. ત્યાથી ડુંગર વિસ્તારમાં મો મોસ્ટ ઓફલી પાણી સુકાઈ જાય છે. કે આપણે એવું વિચારવું જોઈએ કે આપણે પાણી સંગ્રહ કરીશું તો બીજા લોકોને પણ કામ આવશે, અને આપણે જ્યાં પાણી નુ ઇસ્ટમાલ કરે શે કરવા જેવું હોય ત્યાં જ કરવાનું. જેથી કરીને આપણા જે વ્યક્તિત્વ જેમ કે તમે જાણો છો કે આ આપણે જયા પાણી નુ ઇસ્ત્તેમાલ કરતા જ હોય પણ અમુક લોકો એવું વિચારતા હોય કે મારે ગમેતા પાણી વેરથી નાખે શે, એ ખોટી બાબત છે. તમે જાણો જ છો કે આ બાબત આપણે ધ્યાન દોરુઝ જે અને આપણે જ્યાં પાણીની સંગ્રહ થાય એ આપણે કરવો જોઈએ જેથી કરીને આપણને પાણી ઉપયોગમાં આવે અને આપણે પાણીને ટેન્શન વગર આપણે જીવન જીવન ટકાવી શકાય જેથી કરીને આપડે આ બાબતમાં આપણે જ્યાં આપણે આપડી જમીન હોય ત્યાં આપણે ખાડો ખોડીને તેમાં પાણીનો સંગ્રહ કરી શકીયે અને અંદર ગ્રાઉન્ડ ટાકી લખીને પણ આપણે પાણીનો સંગ્રહ કરી શકાય છે, એટલે આપણે આ બાબતમાં આપણે પણ ધ્યાન આપવું જોઈએ તમારે શું કહેવું ?
તમારી વાત એકદમ સાચી છે.
ઘણી બધી ફેસલિટીઓ છે જે બેસ્ટ